હા.
જય શ્રી કૃષ્ણ, એકદમ મજામાં તમારું કેવું છે.
અઅ આજે મારે વાત ચર્ચા આપણે કરવી તી અ અલગ અલગ જે આપણા દેશોમાં જે તહેવાર છે તો તહેવારનું તમારું શું મંતવ્ય છે તહેવાર આપણને અ શું કરી રહ્યું છે અને તહેવારને લીધે શું માણસને અ એમાં કઈ જાતનું આગળ વધી શકે છે અને કઈ જાતનું તહેવાર મદદરૂપ થાય છે એ બાબતો મારે તમારી સાથે ચર્ચા કરી હતી તમે કઈક કહો તમારો કહો
મારા માટે તો એકચુલી સૌ થી બેસ્ટ પાર્ટ આપણેે હું તો બહુ લકી ફીલ કરું છું. તુ કે હું ઇન્ડિયા માં રહ્યો છું કાર કે આપના તહેવાર એક પછી એક આવતા જ રોય છે. અને મારા માટે તહેવાર એક એવું છે કે લાઈક સમથિંગ ટુ લુક ફોરવડ ટુ આગળ નવરાત્રી કે દિવાળી આવવાની હોય તો એ ભલે નવરાત્રી નવ દિવસ જ ચાલે પણ એની એક્સાાઈટમેન્ટ આપણને એક એક મહિના પહેલાથી જ હોય છે અને કેવું કે આપણને રોજે રોજ તો ટાઈમ નહીં મળે આપણે કોઈને કોઈ ફ્રેન્ડ કેની જોડે મળવાનું બી નહીં થાય પણ નવરાત્રી નવ દિવસ ખબર છે કે બધા નવ વાગે ગ્રાઉન્ડ ઉપર ભેગા થઈ જશે અને બધું ટેન્શન બધું ભૂલાઈને આપણે મસ્ત મજા કરશું ગરબા રમીશું જેમ સેમ રીતે દિવાળીમાં કે આપણું જે એક કલ્ચર છે ઇન્ડિયન કલ્ચર કે પેલા દિવાળીના દિવસે નવા વર્ષમાં પેલા બધા સવારે ઉઠીને નવા-નવા કપડા પહેને ભગવાનની પૂજા કરશે પછી એલ્ડર્સને પગે લાગશે ને પછી આજુબાજુના ઘરોમાં બધાને મળવા જશે વિશ કરવા જશે એટલું એટલું સારી વસ્તુ છે ને એટલું સોશયલાઈઝિંગ માટે એટલું સારું છે. બાકી, આ, આખો મઈનો તો આપણે એટ ટુ ફાઈ કે નાઈન હવે તો શું કહેવાય એટ ટુ એટ, માની લો, જોબ જ કરતા હોય છે, એના ટેન્શનમાં હોય છે, કે કોઈ આપણને વર્ક લાઈફ બેલેન્સ કે આપણી કોઈ લાઈફ નું બચતી જ નથી. પણ આ ફેસ્ટિવલનો ટાઈમ એવો હોય કે, જયારે આપણે બધી ટેન્શન ભૂલાઈને, એકબીજાને મળીએ, ને એક ખુશી ફેલાય છે. એક એટમોસ્ફિયર ફેસ્ટિવલના ટાઈમ એટલુ ખુશનુમાં થઈ જાય છે. અને સૌ મારો ફેવરેટ ફેસ્ટિવલ તો એમાં, ઉતરાણ છે.
હમ.
ઉતાણ આપણે ચૌદ તારીખે હોય, પણ આપણે તો એક મહિના પહેલાથી બધું, ફિરકી, પતંગ આવી જાય ઘરે, અને દર સાંજે ટેરેસ પર જ હોઈએ છે. તમારું શું કેવું છે, તમારો ફેવરેટ ફેસ્ટિવલ કયો છે?
ખુબ સાચી વાત છે અ મને મને એટલા માટે જ આ અલગ-અલગ આપણા દેશમાં જે તહેવારો જે અ પહેલેથી આટલા વર્ષો થયેલા જેને કેય કે કુદરતે ચાલુ કરેલું છે તો ખરેખર મને એટલો આનંદ આવે છે કે અલગ-અલગ તહેવારો, અલગ-અલગ અ એક માહોલ બનાવે છે. અને સાથે સાથે, કુટુંબીજનો બધા ભેગા થાય, આનંદમાં રહે. તમે જેમ સાચી વાત કરી એમ કે, અત્યારની લાાઈફ, જે બહુ ફાસ્ટ થઈ ગઈ છે, લોકો અ કેટ કેટલા તો બિચારા ટ્વેન્ટી ફોર બાય સેવન નોકરી કરતા હોય છે, કેટલાનું અ, ચોવીસ કલાકની નોકરી હોય છે, કેટલા જણા આઠથી આઠ કામ કરતા હોય છે, થાકેલા પાાકેલા ઘરે આવે. પણ, અલગ-અલગ જાતિના અલગ-અલગ તહેવાર જે આવે છ એ તો ઈ એના માટે જ મને લાગે છે કે કરવામાં આયવા છે કે માણસનું બધું થાક થકાન ભૂલી જાય અને શાંતિથી મજા કરી શકે મારો બીજું તમને વાત કરું કે આજે તમે ગણપતિનો જે ફેસ્ટિવલ આપણે જે કહીએ છીએ તો ગણોત્સવ જે છે સાહેબ આમ જો તો ગણપતિ બાપાનો ફેસ્ટિવલ ખાસ જો તો તમને ખ્યાલ હોય તો અ લોકમાન્ય તિલકજીએ એક જાતનું લોકોને એકઠા કરવા માટે ભેગા કરવા માટે અંગ્રેજ લોકો સામે લડવા માટે સાહેબ આ એક ઝુંબેશ એ ચાલુ કરેલી અને એની લી ધે આ ગણેશ ફેસ્ટિવલ ખુબ આગળ વધ્યો, સાહેબ. ભગવાનના દર્શન તો છે જ, પડ સાથે સાથે, મન લોકોને એક જાતનું આપણે જે આઝાદી મેળવાની હતી, તો આઝાદી મેળવા કેવી રીતે મેળવી? તો લોક માન્ય તિલકે આ એક જાત તો લોકો ભેગતા, ભેગા કર્યા, સંગઠન થાય, વાતોચિતો થાય, કેવી રીતે શું એક્શન, કરવું શું કરવુ? એના માટે ખુબ સરસ આ એક તહેવાર, અ, બનાયવો અને આ તહેવારમાં તો તમે જોઈ શકો છો કે આખું મહારાષ્ટ્રમાં, અ, સાહેબ મેં તો જોયું છે કે બાર તેર દિવસ ટોટલ રજા બધા લોકો રજા લેછે, પોતાના ગામોમાં જઈને ગણપતિ નું અ પ્રાણ પ્રતિષ્ઠા કરે, અ, પ્રાણ પ્રતિષ્ઠા ઘરે કરે, પૂજાપાઠ હવન, બહુ સરસ એક માહોલ હોય છે. અને તમે જેમ કીધું એમ, કે મારો સૌથી પ્રિય, અ, જે ફેસ્ટિવલ છે તો વધારે દિવાળીને મને બહુ આનંદ આવે છે, કારણ કે મને ફટાકડા ફોડવાનો બહુ શોખ છે. અને ઈ એક ફટાકડા ફડવાનો આનંદ આનેરો છે, ઈ મારો અ એક વિશેષ છે. તમારું સુ કેવું છે ઈ બાબતમાં?
એકદમ સરસ, દિવાળીમાં ફટાકડા ફોડવાની તો મજા જ અલગ છે! અને બધા એમાં બી જો બધા ફ્રેન્ડસ ફેમિલી સાથે આવી જાય, તો એ મજા ડબલ ત્રિપલ થઈ જાય છે. અને આખું, સ્કૂલમાં બી એક દિવાળીનું તો એક મહિનાનું વેકેશન મળે છે. એટલે છોકરાઓને બી મજા, ને પેરેન્સને બી એ ટાઈમે શાંતિ, કે કઈ કરવાનું નહિં, બસ એક મહિના ઘરે જ છે બધા. બાકી, તમને શું લાગે છે કે આ હવે જે આ લોકો ફેસ્ટિવલ્સ ઉજવે છે, ફોર એક્ઝામ્પલ, આપણે માની લઈએ કે જન્માષ્ટમી છે. તે જન્માષ્ટમી આપણે કેમ ઉજવીએ કે, એ કૃષ્ણ ભગવાનનો જનમ થયેલો હોય. આપણે એમને, એમની ભક્તિમાં આપણે, ઉજવતા હોય. પણ હમણાં હું બધું જોઉં છું કે લોકોને ભક્તિ તો દૂરની વાત લોકોને કે મટકી કોન કેટલી ઊંચી મટકી ફોડે છે કે કેટલી પ્ર કોની પ્રાઇસમાંની કેટલી વધારે છે મટકી ફોડવાની કેટલી કઈ ટીમ જીતે છે કઈ ટીમ હારે છે એ બધા પર વધારે ફોકસ જતો રિયો છે. તો તમને શું લાગે છે આ લોકો ફેસ્ટિવલનું જે આપણા કલ્ચરનું જે મેન રીઝન હતું ફેસ્ટિવલનું તે ભૂલીને આ લોકો બધું બીજે બધાનમાં નથી ભટકી ગયા?
ખુબ સાચી વાત તમે કરી આ વસ્તુ તમે બહુ સરસ કીધી અને તમને ખ્યાલ હોય તો હમણાં અ ગયા વર્ષે બે વરસ કે અઢી વરસથી અ મુંબઈમાં જ્યાં આજે મટકીનું ઊંચી ઊંચી બટ કીઓના રેકોર્ડો થાય છે, દસ માળને, સાત માળને એટલી ઊંચી બટકીઓ લેવા, એટલા બધા એક્સિડન્ટ થયા છે. એટલા બધા છોકરાઓને પેરેન્ટિક એટેક આવી ગયા, સાહેબ, ઉપરથી પડીને જે એક્સિડન્ટ થયા, એ એક્સિડન્ટ વધતા જાય છે અને ઘણા લોકો ત્યાંના જે સોશિયલ એક્ટિવિસ્ટ લોકો છે, એ લોકો આ ઝૂબેશ ઉપાડી છે, જેમ તમે જે વાત કરી, એવી રીતે કે, ભાઈ, આટલી બધી ઊંચી બટકી બાંધવાનો કોઈ મતલબ નથી, કુદરતે, જે ભગવાને, જે કીધું બટકી, એ આટલી ઊંચી બટકી હતી જ નહી. પણ, આ તો શું એક જાતની દેખા દેખીમાં અને એમાં આ સાહેબ બ બધું વધતું ગયું અને જેમ તમે જુવો છો કે આજે ગણેશ ઉત્સવમાં પણ સાહેબ એ જ થઈ રહ્યું છે એટલા બધા પંડાલો થવા લાયગા કે એમાં વરઘડી જેને વરઘડી એટલે એક જાતું કલેક્શન કહેવાય કલેક્શન લોકો પણ માગવા લાગ ગયા અને ઈ કલેક્શન લીધે કેટલા જણા આપી શકે, કેટલા જણા ના આપી શકે, કેટલી જગ્યાએ દાદાગીરી થાય, તો આ બધી વસ્તુ અ જે છે એ ખરેખર તો ના થવી જોઈએ. પણ હવે થઈ રહી છે, તો એવા આપણે કઈ બોલી પણ શકતા નથી. તમારું શું કેવું છે ઈ બાબત? વાહ!
બરાબર વાત છે કે હવે જેમ તમે કીધું કે લોક માન્ય તિલકે ગણેશ ઉત્સવની એ શરૂઆત કેમ કરી હતી કે બધા એકતા બધાની વચ્ચે એકતા બની રહે બધા ભેગા થઈને એક જગ્યા પર મડે ને સાથે મડીને તમે સેલિબ્રેટ કરો. પન હવે? બધી જગ્યા એવું જ છે કે, પોતાના ગણપતિ જોઈએ મને. બધ દરેક જનને પોતાનું અલગથી જોઈએ છે. ત આમાં મેન પર્પઝ તો આમાં તમારો ડિફીટ થઈ ગયો! આમાં તમે એકતા તમારી આમાં પતી ગઈ તમે બધું છે તે પોતાનું વિચારવાના તો પછી શું કરવાનું એટલે આવું થઈ રહ્યું છે પણ હવે શું કેવાય હવે? આપણેે જેટલું કોશિશ કરવાની પોતાની, કે ફેસ્ટિવલનો કોર મિનિંગ છે, તે બની રહે. બાકી, એ આપણું તો, એટલું જ લકી ફીલ કરું કે હમણાં જો આપણેે બહારના દેશમાં હતે, તો? આપણને આ બધી ઓપ ઓપોચુટી, ઓપોર્ચ્યુનિટીઝ નહીં મળતી, એટલે આપણાથી જેટલું થાય તેટલું આને સેલિબ્રેટ કરો, ભગવાનની ભક્તિ કરો, અને જેટલું બેનિફિટ લેવાય તેટલું લઈ શકો છો. તમને શું લાગે છે?
ખુબ સાચી વાત કરી તમે. હવે, તમે જેમ કીધું કે તહેવાર, હવે અત્યારે, તમે જે આ અ, પુરુષોત્તમ મહિનો ચાલે છે. આપણે, તમને ખબર હોય તો હિન્દુમાં પુરષોત્તમ મહિનો બહુ મોટો દિવસ કે એક મહિનાનો પુરુષોત્તમ, કૃષ્ણ, વિષ્ણુ ભગવાનની પૂજા થાય ને એ બધું થાય છે. ઈ એક બહુ મોટા તહેવાર, લોકો જે વૈષ્ણવ પતી લોકો છે એ લોકો કરતા હોય છે, હવે તો બધા જ કરે છે. કારણ કે, એમાં તમારા બધી જાતના પાપો ધોળાય, તમે, ચોખાઈ રહેે, આ વસ્તુ પણ બહુ સરસ વસ્તુ છે. અને ખરેખર, આ કરવાનું કારણ શું કામ, કે ગરમીની સીઝન છે એટલે ગરમી તા વધારે પડતું ખાવું નઈં અને ઉપવાસ કરવો, તો જેને કારણે શું તમને ગરમી પણ ઓછી લાગે. આ બધા એક કારણ છે, જેની લીધે આ ઉપવાસને બધું રાખેલું હતું. તો ખરેખર, આ બધા તહેવારો, ખરેખર મને તો ખૂબ આનંદ છે, કે અને એક જાતનું ગર્વ પણ થાય છે કે આપણે ભારતીય છે, આટલા બધા તહેવાર માનવા મળે છે. અમારા ઘણા ફોરેનથી મિત્ર કંપનીમાં મળવા જ્યારે આવતા, ત્યારે કેતા કે તમારે તો બહુ સારું કહેવાય તમારા આટલા બધા તહેવાર છે, તમે આનંદ કરી શકો છો. અમને ખૂબ આનંદ થાય છે, કે અમને પણ એમ લાગે કે, અમે તમારા દેશમાં આવી ને વસીએ, કરીએ. તો આ જાતનું છે, તો અ ખુબ આનંદ થયો તમારી સાથે આપણે આ તહેવારો પર ચર્ચા કરી. અ, ફરી આપણે વાત કરશું, બીજા કોઈ ટોપિક ઉપર.
પાકું પાકું આ બહુ સરસ લાગ્યું તમે આ જે વાત કરી મજા આવી ગઈ મને બી હવ વે એટુ એક્સાઇટમેન્ટ આવી ગયું છે કે નવો તહેવાર કયો આવવાનો છે? છે.
ઓકે, ચાલો જય શ્રી ક્રષ્ણ!
શ્રી ક્રષ્ણ!